હા, બોલો. મજામાં છો?
હ, મજામાં, તો કેમ છે?
બસ, બેસી છું, તું શું કરે?
બસ, કઈ નઈ, જો ને હમણાં જ સુધી તો ફોન જોતી તી. ખબર રતી પડતી ફોનમાં ક્યાં સમય જતો રહે છે ને
હ હા, સાચે હા, મને પણ એવું થાય હમણાં તો બે દિવસ શનિ રવિ હોય ને આખો દિવસ ફોન જોવામાં જતો રહે સમયનું કંઈ ખબર ના પડે મારે તો બે ત્રણ કલાક તો એમ જ નીકળી જાય
સાચી વાત, એક વાર આપણેે લઈને બેસે ને એ તો પછી એમ ના એમ ઈચ્છા જ ના થાય કે હા આપડે મૂકીએ અને માય ત જમવાનું બી ભૂલાઈ જાય.
હા અને આજના સમયમાં મોબાઈલ ફોન પણ આપણા જીવનનો એક અઘટ્યનો ભાગ બની ગયો હોય ને. તેવું જ લાગે છે.
સાચી વાત એના વગર એક એવું અ આપડણું એક પાર્ટ લાઈફ નું અ જીવનનું બની ગીયું છે કે આપડે એના વગર રહી જ નહી શકતા.
હા એક દિવસ પણ પસાર કરવો મુસ્કેલ લાગે છે હ.
સાચી વાત આમ ઊ ઊંઘતા, બેઠતા, ઉઠતા, ચાલતા બધી જ જગ્યાએ ફોન લઈને જ ચાલીએ આપડે
હા, પેલા પેલા જ મોબાઈલ નો ઉપયોગ કરવો જોઈએ આપણે બસ પછી બીજી વાત
સાચી વાત અને ભણવાનું તો યાદ જ નઈ આવતું
હા, એમ તો મોબાઈલમાં મોબાઈલનો ઉપયોગ કરીને પણ આપણે સારો અભ્યાસ કરી શક કે છે અને બહુ બધું સારું કરી શકે પરંતુ આપણને બસ મોબાઈલ હાથમાં હોય એટલે આપડે બસ એનો ઉપયોગ સોશિયલ મીડિયા રીલસો એમાં જ આપડો ટાઈમ જતો રહેતો હોય છે
હા, આપડે એ બધાથી આપણે ડિસ્ટ્રેક્ટ થતા હોય છે. આપડે એક વાર કાજ આપણે થાણી લીધું કે હા ભાઈ આપડે ભણવા બેસીશું, પણ આપડે કંઈક ના કંઈક કામ માટે આપડે ફોનનો અત્યારે ઉપયોગ એટલો વધી ગયો છે કે આપણે એ યુઝ ઉપયોગ કરવો જ પડયાનો અને એ ઉપયોગ કરે એટલે આપડે બીજે બધે ધ્યાન જતું રે
હા, એમ જોવા જઈ તો મોબાઈલ ના ઘણા ફાયદા પણ છે કે, આપડે એમાં ઓનલાઈન અભ્યાસ કરી શકીએ, બેન્કિંગ ખરીદી શક કે વિડીયો કોલ પછી ઓનલાઈન શોપિંગ કરી શકીએ અને આમ ઘણી બધી મોટી માહિતી પણ આપણે એ બાઈલ ના ઉપયોગ કરીને મેળવી શકીએ છીએ
હા, સાચી વાત છે એ બધામાં પડે સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ, આપડે ક્યારેક કંઈક વાંચવું બી હોય તો આપડે એક યુટ્યુબ ના દરમિયાન આપડે એ બધાને શીખી શક કિએ છે અને નવું નવું બી કંઈક આપણને જાણવા બી મળે છે
હા, વિદ્યાર્થીઓ માટે મોબાઈલ ઉપયોગ કરવો એક સારી વસ્તુ છે
હા સાચી વાત પણ અગર જો વિદ્યાર્થી સારી રીતે ઉપયોગ કરે. તો એ સારી વાત છે.
હા, અને આમ, ઘણા વિદ્યાર્થીઓ મોબાઈલ નો વધુ પડતો ઉપયોગ કરીને સમય પણ બગાડ તા હોય છે.
હા, સાચી વાત આજ કાલના આજકાલના બાળકો તો એવા છે કે, એ ફોનમાં ગેમ બસ ખાલી ગેમ કેવી રીતે રમવું ને એ જ એમનું એક મહત્વ એક જીવનનું લક્ષ્ય છે
હા કેમકે ગેમ રમતા રમતા પણ કેટલો સમય પસાર થઈ જાય તે બાળકોને ખબર નથી હોતી અને તેના કારણે એમના અભ્યાસ પણ પણ ખરાબ અસર પડે છે
સાચી વાત કોક કોક તો ઘણા બધા લોકોને તો હોસ્પિટલ જવું પડે છે. કોઈકને આ આંખની બીમારી થઈ જાય છે કોઈક બોલી નથી શકતું. કોઈને કાનમાં સાંભળવામાં પ્રોબ્લેમ પડે છે તો એ બધું આપડે ણા જોએ અને સારો ઉપયોગ કરવો જોઈએ એને કે આપડે કેવી રીતે એનાથી કંઈક જાણી શકીએ આજ કલ. ઘણી બધી એવી વસ્તુ જાણવા જેવી છે જે આપ આપડે મોબાઈલ દરમિયાન જાણી શકીએ છે
હા એ એક માત્ર અભ્યાસ માટે જ નહીં. પરંતું બાળકોની અભ્યાસ બગડે આંખો અને સ્વાસ્થ્ય પર પણ ઘણી અસર થાય છે. અને ડોક્ટર પણ કહે છે કે લાંબા સમય સુધી આપડે સ્ક્રીન સામે જોવું યોગ્ય નથી કારણ કે તેના લીધે આંખને ઘણું બધું નુકસાન થાય છે.
હા બરાબર ડોક્ટર પણ કહે જ છે સાચી વાત છે તારી કે આપ પડે બઉ લાંબા સમય સુધી સ્ક્રીન નો ઉપયોગ સમય ના કર ઉપયોગ ના કરવો જોઈએ જેનાથી આપડી આંખો બી ખરાબ. થાય છે.
હા એટલે જ મોબાઈલનો ઉપયોગ મર્યાદામાં જ કરવો જોઈએ.
બરાબર જરૂર હોય ત્યારે જ આપડે મોબાઈલ વાપરવો જોઈએ.
હા તું આમ દિવસમાં કેટલી વાર મોબાઈલ વાપરે
હમ હું તો તું મને પૂછી જ નહી હું આખો દિવસ. હું આમ. થોડીક વાર કામ કરું અને થોડીક વાર પછી મોબાઈલ જોવું મારે ભણવાનું બી એવું છે. આમ એવું નહીં કે સતત એક કલાક હું ભણું એમાં કેટલી વાર તો મે એમ ફોન ભી જોઈ લી તા હશે
હા હું લગભગ બે કલાક જેટલો તો ફોન જોઉં મોટા ભાગનો સમય તો હું અભ્યાસમાં જ હોય મારો.
બરાબર. સાચ આ તારી આ તારે કરવું જોઈએ મારે તારાથી કંઈક શીખવું જોઈએ.
હા હવે તું પણ આમ આમ મર્યાદામાં મર્યાદામાં રાખ ખીને ફોન યુઝ કરવાનો પ્રયત્ન કરજે
જરૂરથી કરીશ કરવું જ પડશે નક્કર મારે. માં જેમ બીજા બધાને નુકશાનો થાય એમ મારાં સ શરીરને બી નુકસાન થશે.
હા અને તને ખબર છે કે. આજકાલ મોબાઈલમાં પણ એવું આમ ફ્રોડ લોકો હોય છે. કે જે આપડે અગત્યની માહિતી ને એ લોકા મેળવી લે છે. એટલે બાળકોને એ વસ્તુની ખબર હોતી નથી અને આ બધી વસ તું આમ. તેર થી પંદર વર્ષના તેર થી વીસ વર્ષના બાળકો છોકરીઓ વધારે આ વસ તુમાં આવી જતી હોય છે કે ઘણા ખરાબ લોકો ના એ લોકાની ડિટેલ્સ લેય એ લોકાની બધી માહિતી મેળવી લે ફોટો મેળવી લે અને પછી. તેનો મિસયુઝ પણ કરતા હોય છે એટલે મોબાઈલ. આમ સારી રીતે વાપરવો પણ બાળકોને એવી ખબર હોતી નથી કે. તે તેમની માહિતી આપી દેય છે બીજાને.
સાચી વાત છે આપ આ આ વાતો પર અ પડે બધા ગોર કરવું જોઈએ અને જ્યાં ત્યાં આપ ડીટ માહિતી. કોઈને બી આપી ના દેવી જોઈએ કોઈ બી આજકાલ ફોન જેમ જેમ વધારે યુઝ ઉપયોગ થાય છે તેમ તેમ આ બધા ફ્રોડ બી બો વધારે અ છા મે આવી રહ્યા છે બધાને દેખાઈ રહ્યા છે
હા અને મોબાઈલ હું તો એક જ વસ્તુ માનું કે આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ પરંતુ આપણી માહિતી કોઈને પણ આપડે આપવી ના જોઈએ કારણ કે જો હમણાં તો મોબાઈલ ના સારા ઉપયોગ પણ થઈ ગયા છે કે તમે ઘરે બેસીને તમારી જીવન જરૂરિયાત ની વસ્તુ મંગાવી શકો છો ઓનલાઈન કઈક તમે ખરીદી કરી શકો છો લાઈટ બિલ ભરી શકો છો ઘણું બધું સારું થઈ ગયું છે પરંતુ આમ ઓનલાઈન પૈસામાં પણ ઘણી છેતરપિંડી થઈ થતી રહે છે.
હા એ વાત તારી સાચી છે કે બધા માટે આ સરળ બધાને વસ્તુઓ મળી જાય છે પણ આ એક ગેરયોગ આ એક આનો ગેરલાાભ ભી છે કે બધા બધા માણસ ને જયારે ઘરે બેઠા વસ્તુઓ મળી જતી હોય છે ત્યારે એ લોકો આળસુ બની જાય છે. ત્યારે કોઈ એ કામ કરવા નથી માંગતા ક્યાંય જવા નહી માંગતા અને ક્યારેક ક્યારેક તો બે ઘરે બેઠા વસ્તુ મંગાય તે વસ્તુ સારી બી નથી આવતી.
હા અને આજકાલ તને ખબર છે. કેવી અજાણી લિંકો પણ આપણા મોબાઈલમાં વારે ને વારે આવતી રહે છે. કે જો અ આપણેે એ લિંક પર આપણેે આપી દઈએ, ક્લિક કરી દઈએ. તો એ આપણા ફોનમાં ઓટીપી પડે છે અને એનાથી પણ આપણે આપણી માહિતી આપવાના મામાંગતા એ તો પણ એમને મળી જતી હોય છે. એટલે આ બધી વસ્તુઓને પણ ક્લિક ન કરવું અને આપડો ફોન નો પાસવર્ડ મજબૂત રાખવો જોઈએ.
હ સાચી વાત. આ આ બાબતે એક કોઈ કે આવી રીતે જાગૃત ના નાગરિકોને જાગૃત કરવા માટે કોઈક આવી રીતે બનાવવું જોઈએ કે જ્યાં બધાને માહિતી મળે કે ફોન નો કેવી રીતે ઉપયોગ કરવો ક્યા ઓટીપી આવે કે કઈ બી હોય તો ત્યાં આપવું નહીિ ક્લિક ના કરવું ક્યાંય.
હા અને તમને ખબર છે કે પણ મોબાઈલ નો ઉપયોગ કરવા માટે આજકાલ લોકો પરિવાર સાથે પણ નથી બેસી શકતા. જે જૂના સમયમાં કેવું હતું કે આટલા સ્માર્ટ ફોન હતા જ નહી. તો તેથી બધા જ ઘરના માણસો તો વ્યક્તિઓ ભેગા મળીને જમતા. પરિવાર સાથે બેસતા વાતચીતો કરતા તો એ લોકોનું મન પણ એટલું ઉત્સાહમય રહેત. તો અને આજકાલ ફોનનો ફોન આવ્યા પછી બધા જ ઘરના બધા જ મેમ્બરો ફોન લઈને બેસ જતા હોય છે. તેથી તમે કોઈ સાથે વાત બી ના કરી શકો. અને કઈ જ તમને આમ પરિવાર જેવું લાગે જ નહીં.
ખુબ સારી વાત કીધી તે આજ કલ ના બાળકો ક્યાંય કોઈ ના જોડે અ ટાઈમ પસાર કરતા જ નથી પોતાના માતા પિતાને- પોતાનું ભણતર પોતાના મિત્રો આમ રમવાની વસ્તુઓ બી એ લોકો પો પોતાને ફોનમાં જ ગોતી લીધી છે એ લોકોને કોઈની જરૂરત જ નથી. જય્યારે બી કઈ બી રમવું છે તો આપડે મોબાઈલ ખોલીઈને બેસી જવામાં ગેમ રમે. આપણે કોઈને પરિવાર ની જરૂર છે. ત્યાં આજકાલ બધા ઘણા બધા ઓનલાઈન હોય તો એમાં વાત કરી લીધી એ એ લોકોને કોઈ આ જીવનમાં ચાલતી જે બધી વસ્તુઓ હોય જે રોજ. આપણે જૂના જમાનામાં કરતા હતા એ આજકાલ નથી જોતી અને એનાથી એ લોકો આડવ શું બી બની જાય છે કે એ લોકોને કઈ કરવું નહ હોતું. આમ વળી જાય છે લોકો લોકોના આખા સ્ટ્રક્ચર બદલાઈ જાય છે.
હા અરે હું તો સાચું કહું ને તો પરિવાર સાથેનો સમય એ એ શ્રેષ્ઠ છે. તો તમે મોબાઈલ ની બાજુમાં મૂકીને પરિવાર સમય આપો એ આપણા માટે સારું છે અને હું તો માનું છ કે પરિવારને સમય આપવો જ જોઈએ અને ઘણા લોકો તો ભોજન કરતી વખતે પણ એટલોું જ મોબાઈલ વાપરે છે. એ તોવ બહ ખરાબ છે કે ભોજન પર ધ્યાન બી ના અપાય. તમે મોબાઈલમાં રહો તમે સારું જમી ના શકો તેના લીધે તમારું સ્વસ્થ બગડે, પરિવારને પણ તમે સમય ના આપી શકો. એટલે મોબાઈલ થી ઘણા ગેરફાયદા બી આપણને થતા રહે છે.
હા અને આપણે રાતે પરિવાર સાથે ખાવું જોઈએ. એમાં આનંદ મેળવવો જોઈએ. ત્યાં વાર્તાલાપ થાય તો આપણને બી હા ભાઈ લાગે આપણને બી આનંદ આવે અને રાતે ઊંઘતી વખ તે તો આપણેે ફોન ના જ જોવું જોઈએ. જે લોકો રાત તે મોડા મોડા સુધી ઉઊઠીને જાગીને પોતાનું સ્વાસ્થ્ય બગાડીને જે જાગીને વાતો કરે છે. બધા ફિલ્મો જોવે છે તો એ બધું ના જોવું જોઈએ.
હા અને આજકાલ તો રસ્તા પર પણ ઘણા લોકો ચાલતા ચાલતા ફોન જોતા હોય છે. કે તેનાથી તમને ફોનના અવાજમાં તમને સાધનનોો અવાજ આવે જ નહી અને અકસ્માત સર્જાય એટલે રસ્તામાં ચાલતી વખતે પણ મોબાઈલ નો ઉપયોગ ના જ કરવો જોઈએ.
હા મોબાઈલનો ઉપયોગ યોગ્ય તરીકે જ કરવો જોઈએ. બહુ બહ આમ અતિશય ના કરવો જોઈએ.
હા ખોટો ઉપયોગ કરીએ તો પણ એ સમ્ષય અને સ્વસ્થ બનેને નુકસાન પહોંચાડી શકે.
હા. બરાબર. અને એટલે જ ટેકનોલોજીનો ઉપયોગ સમજદારીથી કરવો જોઈએ. જો આપડે ટેકનોલોજી સારી રીતે કરીયું તો આપણા માટે સારા સારું કહેવાય. અને જો ના સારી રીતે કર્યો તો આપણા માટે ગેરલાભી બની શકે છે.
હા હું તો એવ માનું. કે આપણે મોબાઈલ ના માલિક બનવું જોઈએ. મોબાઈલ ના ગુલામને કેમ કે આપણે ઈચ્છીએ કે હા ફોન જોવો છે. ફોનનો ઉપયોગ કર છે તો અમુક સમય મર્યાદામાં જ ફોનનો ઉપયોગ કરવો જોઈએ.
વાહ સાચી બહુ સુંદર વાત કહી ત.
હા હવે તું પણ તારા ઘરમાં. અને તારા ફ્રેન્ડ્સમાં પણ આ વાત કહે છે કે મોબાઈલ નો ઉપયોગ ઓછો કરીને. પરિવાર ને સમય આપે. પોતાના સ્વસ્થને સમય આપે અને અભ્યાસ માટે જ વધુ પ્રમાણમાં યુઝ કરે.
હા સાચી વાત. તો હું બી હવે મો મોબાઈલ જોવાનો જે સમય છે ઓછો કરી નાખીશ ને મારા પરિવાર જોડે ટાઈમ પસાર કરીશ.
હા જરૂરથી ચલો હવે આપડે રાત્રે મળીએે.
હા આજે મા આજે તારા આ વિશે વાત કરીને મને ખૂબ આનંદ થયો.
હા જરૂર જરૂર ચલો જય શ્રી કૃષ્ણ.
હા જય શ્રી કૃષ્ણ.